હા હેલો કેમ છે?
મજામાં છું, તું કેમ છે?
હું પણ મજામાં છું. શું કરે છે તું?
હું હોલ્ડર બનાવ્યા કરું છું, બેસીને
હોલ્ડર શું થાય?
એ જે લાાઈટમાં લાગે છે, ને હોલ્ડર
એ એજ લાાઈટ વાળો.
હા એ,
એમાં તું શું બનાવાની?
એમાં બઉુ કામ હોય છે, બ ખીલા વિલા બધા તે લગાવવાના હોય છે.
તો તો બહ જ સારું કામ ને
સારું છે, પણ મહેનત બહુ વધારે છે.
તો એમાં શું શું કરી કરે છે એમે તું?
એમાં એકો એક ઢક્કન જેવું આવે છે.
હા
એમાં કનેક્ટર લગાવવું પડે છે, ખિલ્લા લગાવવું પડે છે. સ્પ્રિંગ ડાલવું પડે છે, ત્યારે પૂરું બને છે. એ એને પછી ટ્રેમાં સજાવીને આપવાનું પણ પડે છે.
ઓ આટલું બધું કરવું પડે ને.
બઉુ કરવું પડે છે એમાં તો એને ઠોકવું ઠોકીને બેસાડવું પણ પડે છે.
એટલા માટે મા એ ઠોકી અની હા સારું ચાલશે એમાં શું
સારું છે ઘર બેઠા થઈ જાય.
તો તારા ભાઈ લાવે છે આ?
હા મારો ભાઈ નહી, અહિયાં જ મારા ઘરની સામે જ મળે છે, તો મારી મમ્મી પણ લઈ આવે છે, હા, હેલો.
હલો.
હલો, અવાજ નહીઆ, અવાજ નથી આવતો કે?
આવે છે, આવે છે. હેલો.
ક્યાં હો ગયા, હેલો, આવે છે આવાજ?
હા આવે છે, આવે છે અવાજ.
મેં કહેતી હતી, એ આમ અમારા ઘરની સામે જ છે એ તો, એનું દુકાન. મારી મમ્મી પણ લઈ આવે છે.
તો સારું ને ઘારે એ લાવીને દે છે તો કરી લન કરતા હોય તો તમે.
હા એને એને કઈ ઘાઈ નહી હોય કે હમણાં જ આપો, એ એ બધું નહી હોય, બે ત્રણ દિવસ પછી આપ પો
હા તો એમાં ટાઈમા ટાઈમ તો લાગશે ને એટલા માટે
ટાઈમ લાગે છે એમાં એક દિવસ. બે ટ્રે બ, બે ટ્રે બનાવવામાં બે દિવસ લાગી જાય છે.
તો સારું ને શું કરવાનું, કામ ધંધા કરીને એમાં લાગી જવાનું.
એમાં જ લાગી જઈએ. એ તો હમ, બે દિવસ પછી આવેલો હમણાં, આજે.
હા.
તમે લોકો પણ પીસ કરો છે ને?
હા અમે પણ કપડાનો ધાગો કટિંગ કરીએ છીએ.
એમાં કેટલું પૈસો મળે છે?
એવામા મળી જાય છે સો પીસ કરીએ એ ટીશર્ટ ખાયને, ટીશર્ટ લડએ, છોકરો લોકો પહેને છે. પોલો પોલો જેમ કોલર ટેબ
હા એમાં એમાં પણ ધાગા કટિંગ કરવું હોય?
હા એમાં અને ફિર ગોલ ગળા જેવો આવે છે. એ છોકરો લોકોને, છે જ લેડીસ લોકો નથી.
હમ્મ
એ એજ એમાં ધાગા રહેે છે ને એજ કર્યા કરવું સો પીસ કરું. તો એમાં લાગે એ સાઠ પીસ એ સાઠ રૂપિયા બે એને.
ટી શર્ટમાં?
હા ટી શર્ટમાં.
તારું છે તો.
હા એજ તો બહાર પણ કટાવીએ છીએ એમાં.
તારા પપ પપ્પા મંગાવે છે કે?
હા મારા પપ્પા આપે છે કંપનીમાંથી. ટેમ્પામાં આવે છે એજ કર્યા કરું. અત્યાર તો
તાર તમારા ઘરમાં ઉપર ચઢાવી ને આપે છે?
ની ચાવ ને ની આપે અમે લોકો જ ચઢાવીએ છીએ.
બઉ મહેનત લાગતું હત તેને ચઢાવવામાં તો?
ચડવામાં જ મહેનત છે બેસીને કાટવાનું થોડીને મહેનત લાગે.
કાટવામાં પણ મહેનત હોય છે તો બે દ આખો દિવસ બેસીને કાપવું પડે.
હા અત્યારે વધારે હોય તો એ આખું દિવસ લાગી જાય અને એક બે પોટલા આવે ને જે સો દેડસો દોસો પીસ આવે ને તો થઈ જાય.
તો ઘરમાં પબ્લિક હોય તો જલ્દી થઈ જાય ને?
હા ઘરમાં પબ્લિક રહે તો થઈ જાય.
સારું છે.
હા સારું તો છે પણ કંટાળો પણ આવે છે એમાં.
કંટાળો તો આવે જ નહી કોઈ પણ કામમાં કંટાળો આવે. જ્યાં સુધી પૂરો નહી થાય.
હા બધા લોકો મળીને કરીએે ને તો થઈ જાય.
થઈ જાય એકલા બી એકલા ની કરાય.
તારા મત તો ઘરે ને બધા લોકો કરશે ને આ તો કામ હોલ્ડર વાળું?
હમ હા બધા લોકો કરે છે. મારી બેન કરે છે મેં હમ અમે ત્રણ જણા કરીએ છીએ મમ્મી અને મારી બેન અને મેં, બીજું કોઈ નહી કરે એમાં.
હા તો એક કામમાં તો એક બે ત્રણ જણ લાગી તોય જ થાય. આપ એકલા કરીએ ને તો ની
જે હોલ્ડર વાળું કામ છે ને એમાં જેટલા લોક હોય એટલું જલ્દી થાય. કે કેમ કે એમાં બે ત્રણ ચાર પાંચ કામ છે એક સાથે.
તો અમને પણ શીખવાડજે ને.
હા તો તારા ઘરે લઈને આવતો ક વાળું ને તને.
તું મારા કામ સીખ મે તારા કામ સીખું.
હા પછી મેં હું તારા કામ કરો તું મારા કામ કરજે
હા મારા કામ પર સેલા છે.
સારું કામ એમાં બસ ફક્ત ધાગા કટિંગ કરવાનું ને.
ફક્ત ધાર કટિંગ કરવાનું અને ફેકી દેવાનું કટર લેવાનું કાઢવાનો ધાગો પકડીને ગોનીમાં ભરી દેવાનું એટલું
હા સારું સરળ છે મારું થોડું ડિફિકલ્ટ છે. એમાં બઉ મગજ મારી છે.
એ મારા વાળા કામમાં તો કચો લાગે છે ધાગા નીકળે છે.
હા કચરો થાય છે
પણ કઈ નહી એના તો એનો એનો માલુમ છે તને તાકીયા પણ બનાવી શકી છીએ ધાગા નો તો મુલાયમ રહેે ને.
હા બની શકે છે એને જમા કરી ને પછી પછી બનાવી દેવાનું બહુ નરમ થા રહે તો
હ તને તને ખબર છે મારી નાની તો એવું જ કરે જમા કરી કરીને તકીઓ બનાવે બનાવે છે.
સજ તાક્યો
પ શું કરો? કોઈ કો ટી શર્ટ આવે ને તો મોલાયમ ધાગું નીકળે એટલા માટે.
બ મુલાયમ રહે ને સરની નીચે.
હા એકદમ સાફ એકદમ સાફ ધાગો રહે ને એટલા માટે.
રૂય જેવું હોય થઈ જાય રૂ થ જેવું થઈ જાય એકદમ મસ્ત બની જાય હું પણ ખર મને પણ આપી દેવાનું ધાગો પછી
તકીઓ મમીને કેજે.
હ કેવી?
ની હાને ટાઈમ મમી ને કી કહી દીધ તકીયા આવીને આપશે.
એ તો મેં પણ બનાવી લેવા બહુ જ સરળ છે. તકિયા બનાવવા તો બહુ સરળ છે.
સારું તું સિલાઈ આવડે છે તને?
સિલાઈ નહી આવડતું છે મને, હાથ થી સીલી દેવા.
તું મને પણ નહીં આવે.
સિલાઈ સિલાઈ શીખવાનું છે સિલાઈ શીખવું બહ જરૂરી છે. યા અહિયાં કોણ શીખાવે છે મને ખબર જ નથી ને?
અહં શીખવાડે છે આપ તું આજને મે તને બતાવીશ.
પૈસો કેટલો લેતો?
પર એ તો થોડો સિલાઈ કંટાળો પણ આવે છે.
પણ સિલાઈ શીખવું બઉ જરૂરી છે.
હલો!
હલો આ રાહા હે અબ? હલો હલો! હલો!
હ
હવે આવે છે, આવાજ
અવાજ આવે છે? અવાજ નથી આવતું હેલો!
છે આવાજ
તારા નથી આવતું
આવે છે.
હા એ હોટસ્પોટ પકડેલું છે ને મારા મારા મોબાઈલમાં રિચાર્જ નહી મળે એટલા માટે હું હોટસ્પોટ લ લીધેલી છેને, એટલા માટે
ઓ બહુ સારું છે. મામાર્ટ વર્
હા મે શું કેતી હતી તને સિલાઈ
સિલાઈ ની હા સિલાઈ માટે
સિલાઈમાં મને ઇન્ટરેસ્ટ નહી મ પડ શીખીશ
સિલાઈ શીખવો જરૂરી છે ઇન્ટરેસ્ટ હોય કે નઈ હોય.
એ હા સીવું જ પડશે લગ્ન થાય તો કે છે, બધા લોકો કે સિલાઈ આવડે છે મેંદી આવડે છે એ બધા કે
તારી મોટી બહેનને તો આવે છે, ને સિલાઈ
હા મારી મોટી બેહેન ને તો આવડે છે એને સિલાઈ
મેં તો શીખી સિલાઈ તો શીખવું બઉ જરૂરી છે, બસ થોડો પૈસો આવી જાય પછી શીખી લેવા
હ
મશીન પણ છે ને મશીન મળતું નથી સેકન્ડ મા
હા બસ મશીન તો મળી જાય મારા પપ્પાને ત્યાં તો મશીન છે. ત એને કેજે તો તું કેજે મેં વાતો કરી લેવા તો એ
સેકન્ડ માં જોઈતું છે, સેકન્ડમાં
સેકન્ડ માં પણ મળી જશે ત્યા
હા હા અરે અમે લોકો ક્યાં ક્યાં શોધ્યા છે તને ખબર છે, બહુ જગ્યા શોધ્યા પણ નહી મળ્યું
સાાયદ મેં તો કીધેલું છે મે મારી એક ભાભી છે ને એને પણ જોઈએ છે. મછલી
હ તારા પપ્પા થી કેર છે ને કે મશીન જોઈતું છે, સેકન્ડ મા
હા કહીશ જે મશીન અમને આપ્યું છે ને એ અત્યારે એ બહાર ગયેલો છેમારા મશીન તો એમાં જ ખરાબ છે, ઘરમાં મૂકી
તું જયારે આવશે ત્યારે કહેજે
હા, એ પપ્પા એક દિવસ બનાશે એને મશીનને
તારા પપ્પા તારા પપ્પા મશીન બનાવી લે છે.
હા મારા પપ્પા તો મનાવી લે છે મારા પપ્પા ને બધા આવડે છે, મશીન ન કામ એજ લાઈનમાં હા, એજ એજ લાઈનમાં છેને, એટલા માટે
હમ, બધું સી સી લેતા હશે ને
હા બધું સીવડે છે.
લેડીિઝ કપડા
લેડીઝ કપડો પણ ચાલ ત ઠીક છે હા મને બોલાવે છે.
હા ઠીક છે ઠીક છે ઠીક છે.
ઠી